હલો.
હેલો.
કેમ છો મજામાં.
હા બસ મજામાં તું.
બસ હું પણ મજામાં છું આજે કેવો દિવસ ગયો તારો
આજે સારો ગયો.
બરાબર. મારો પણ સારો ગયો.
હા બરાબર.
આજે આપણે મિત્રો વિશે વાત કરીશું.
હોવ મને તો ગમે મિત્રો વિશે વાત કરવાની.
બરાબર તારા કેટલા મિત્ર છે.
મારા. આમ તો ઘણા બધા છે પણ જે. પરમ મિત્ર કઈએ ને.
હા.
એ હશે ચાર પાંચ.
બરાબર.
એન તમા તમારા.
મારા પણ લગભગ પાંચ ચાર પાંચ ની. ચાર પાંચ જેવા મિત્રો છે ને એ મારી ખુબ નજીક ના મિત્રો છે. કે કહેવાય ને કે એમની જમન બહુ ફાવેે.
હમ. તમે તેમને ક્યાં મળ્યા હતા.
અ આમ તો છે ને કેટલાક મિત્રોને સ્કૂલ માં મળ્યા. કેટલાક ને કોલેજમાં. કેટલાક ને હું જ્યાં રહું છું સોસાયટીમાં ત્યાં મળ્યા. તમને તમારા મિત્રો ક્યાં મળ્યા.
મારે પણ એવું જ છે જે શાળાના મિત. શાળા ના મિત્ર પછી કોલેજ ના.
બરાબર. શું તમે દરરોજ મિત્રો સાથે દરરોજ વાત કરો છો.
હા લગભગ દરરોજ ફોન અથવા વોટ્સઅપ પર વાત થઈ જાય અને તમે.
હા હું પણ દરરોજ કોઈને કોઈ મિત્રો સાથે વાત કરું જ છું.
હા તમે મિત્રો સાથે મળો ત્યારે શું કરો છો.
અમે ચા પીવા જઈએ ફરવા જઈએ. અને પછી શાંતિથી એક જગ્યાએ બેસી ને લાંબી લાંબી વાતો કરીએ અને મોજ મસ્તી કરીએ.
હા અમે પણ ક્યારે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ અને સાથે જમીએ છીએ.
બરાબર તમારા મિત્રોની સૌથી સારી વાત શું છે.
મારા મિત્રની તે હમેશા તે હંમેશા મદદ. કરે છે અને સાચી સલાહ આપે છે.
બરાબર મારા મિત્રો પણ અવાજ છે હ આમ. ગમે તે કઈ બી મદદ કે કઈ કઈ બી મને મુશ્કેલી આઈ હોય ને. ત્યારે મારી જોડે જ ઊભા હોય.
હા મિત્રો તો એવા જ હોવા જોઈએ.
હા.
શું તમે મિત્રો સાથે પ્રવાસ કર્યો છે.
હા અમે સાપુતારા ગયા તા ત્યાં ખુબ જ મજા આઈ હતી. ફરવાની ત્યાં બહુજ મજા આવે તમે ગયા તા.
અમે દ્વારકા અને સોમનાથ ગયા હતા ખુબ ખુબ સુંદર અનુ અનુભવ. કર્યા અમે મિત્રો સાથે. પ્રવાસ કરવાની તો ખુબ મજા આવે.
હા. તે પ્રવાસ દરમિયાન તમે લોકો એ આમ એવું છે કે આ તો આ વસ્તુ તો મને બો જ જી યાદ રય ગઈ છે.
એટલે એમાં તો કેવું મિત્રો જોડે જઈએ ને એટલે આખો પ્રવાસ જ યાદગાર થઈ જાય.
હા સાચી વાત હા.
તમને મિત્રો સાથે કઈ કઈ રમત રમવી ગમે?
ક્રિકેટ, બેડમિંન્ટન, ખોખો. તમને કઈ ગમે?
હા મને પણ ક્રિકેટ અને બીજી બધી સતાકુકડી. એવી બધી ગેમો રમવાની બો ગમે.
બરાબર. શું તમે મિત્રો સાથે ફિલ્મ જોવા જાવ છો?
હા જયારે કોઈ પણ નવી જે ફિલ્મ આવે ને તો અમે ફિલ્મ જોવા નીકળી પડીયે.
બરાબર. તમને કઈ કોમેડી જો ફિલ્મ જોવાની ગમે કે એક્શન?
મને તો બેવ ફિલ્મ જોવાની ગમે છે.
હા મને પણ હા બંને ફિલ્મ જોવાની ગમે. શું તમે મિત્રો સાથે કોઈ ખાસ તહેવાર ઉજવો છો?
હા. મિત્રો સાથે નવરાત્રીમાં ગરબા રમવાની બો જ મજા આવે. તમે રમો છો ગરબા મિત્રો સાથે?
હા રમું છું ને અને મને તો બીજું બી અ નવરાત્રી ની જોડે જોડે મારો જન્મ દિવસ હોય ને એ મિત્રો સાથે ઉજવવાનો બી મને બો ગમે. કે આમ આખો દિવસ આપણે ફ્રેન્ડસ જોડે રહીયએ, આમ કઈક ફરવા જઈએ. અને વાતોચીતો કરવાની, મજા આવીઈ જાય. આખો દિવસ યાદ રહી જાય જન્મ દિવસ.
હા એ વાત તમારી સાચી.
હા.
જન્મ દિવસ ના દિવસે જોડે કેક કાપયે પછી ગિફ્ટ મલે મજા આવે.
એજ ને. શું ક્યારેક મિત્રો સાથે મતભેદ થયો છે તમારો?
હા એવું તો ઘણી વાર થયું છે. જો કારણ કે જોડે રહીએ તો હસતા પણ રહીએ, ઝગડીએે પણ પણ ખરી પણ જોડે જોડે વાત હા પણ જોડે જોડે વાત ઉકેલી લઈએ.
હા સાચી મિત્રતા એટલે એકબીજાને સમજાવી લેવું ને, સમજી લેવું.
હા. વિશ્વાસ અને સન્માન મિત્ર નો આધાર છે. વિશ્વાસ તો રાખવો જ જોઈએ.
હા. જો તમારા મિત્ર ને કોઈ મુશ્કેલી હોય તો તમે શું કરો?
મારા મિત્ર જો કોઈ મુશ્કેલી માં પડ્યો હોય તો હું તેની વાત સાંભળીશ અને શક્ય હોય તેટલી મદદ કરીશ.
બરાબર આવું જ કરવું જોઈએ. મારા અહ મારા માટે પણ મિત્રની મદદ કરવી ખુબ જ મહત્વની છે.
હા મિત્રની મદદ કરવી એ ખૂબ જરૂરી છે કેમ કે આપડા મિત્ર ને આપડે મદદ નહી કરીએ તો કોણ કરશે?
હા, એજ ને. તમે નવા મિત્ર બનાવવાનું પસંદ કરો છો?
હા, પણ અહ કેવું કે એટલા બધા ક્લોઝ ના થઈ જવાય એમ નવા મિત્ર જોડે.
હા. પણ કેવું એમના આમ સ્વભાવ સારો હોવો જોઈએ પછી વિશ્વાસ એમનો વિશ્વાસ પાત્ર હોવા જોઈએ કે આપડે એમને કઈ બી વાત કરીએ તો કોઈ બીજાને કઈ ના દેવા જોઈએ જલ્દી.
હા, એ વાત સાચી તમારી.
હા. તમારા મતે સારા મિત્રમાં કયા ગુણ હોવા જોઈએ કે આપડે એવું વિચારીએ કે સારો મિત્ર મને ગમે. તો આપડે સારો મિત્ર એટલે એમાં આપડે કેવું જોઈએ?
એટલે જે મિત્ર ઈમાનદાર હોય પછી એની પર વિશ્વાસ કરી શકાય. એ આપ-આપનને મદદ કરે આપડી ભાવના ભાવનાઓને સમજે અને સ્વભાવ પણ તેનો સારો હોય.
હા, સાચી વાત હું પણ એમાં જ માનું છું હ. મિત્રો વગરનું જીવન થોડું ખાલી લાગે હ.
હા, એ વાત સાચી મિત્ર વગર આપણે આપણું જીવન આમ ખુશી થી ના જીવી શકીએ આપનને લાગે પણ નહી કે આપડે જીવન જીવીએ છે.
હા, સાચી વાત. તમારા સાથે અહ તમારી સાથે આજે મિત્રો વિશે વાત કરીને ખુબ આનંદ આવ્યો મને તો.
હા, મને પણ ખુબ આનંદ આવ્યો. ફરીથી આવી જ વાતો કરીશું.
હા, બીજું કઈ તમે તમારા મિત્રો વિશે કેવા માંગશો?
મિત્ર વિશે તો મિત્ર વિશે અહ તો આપડે મિત્ર જોડે જ્યાં પણ જઈએ ને ત્યાં તો આપણને આનંદ જ આવે એ ભલે પછી આપડે મુશ્કેલીમાં ફસાઈએ
હાચી વાત ગપ કઈ બી આપડે મુશ્કેલી આઈ હોય તો ભલે ને આપડે રડતા હોય તો એ રડતા રડતા એ આપણને હસાઈ દે. એવા હોય મિત્ર.
હા, એને તો મિત્ર કેવાય.
હા, એટલે તો કે કે મિત્ર ની વાત જ કઈક અલગ છે. હોય શું કે કેવું બધું થયું હોય અને એ લોકો એ ગમે તે ટાઈમે પને હસાઈ દે
હા, એ વાત તમા તમારી સો ટકા સાચી.
હમ્મ.
મિત્રો તો જીવનમાં હોવા જ જોઈએ.
હા એમના વગર જીવન તો બિલકુલ અધૂરું અધૂરું લાગે જ નહી કે આપડે જીવન જીવ્યા છે એમના વગર
હા એ વાત સાચી અમુક એવો સમય આવે કે આપડે મિત્રને ફોન ના કરી શકીએ કારણ કે આપડા જીવનમાં જ આપડે વ્યસ્ત હોઈએ.
હમ્મ. પણ કેવું કે મિત્રો એવા કે આપડે ભલે ને વાત ના થતી હોય તોય એ આપણને આમ લાગે કે ભાઈ ચાલ મને આ કામ છે આ મુશ્કેલી આઈ છે હું આને ફોન કરીશ ને તે પાકો આવશે જ ના નહી જ પાડે મને
હા એ વિશ્વાસ તો ખુબ જરૂરી છે. -
હા સારું ચાલ તો આજે તમારી જોડે મિત્રો વિશે વાત કરીને ખુબ આનંદ થયો મને.
હા મને પણ ખૂબ આનંદ થયો. -
હા ધ્યાન રાખજો તો તમારું.
હા તમે પણ રાખજો હ
હા